હા નમસ્કાર મિત્ર
હા નમસ્કાર મિત્ર તમે શું કરી રહ્યા છો.
કાઈ નહી મિત્ર હવે કોલેજ ચાલુ થઈ ગયી છે તો હવે મિત્ર થોડુ
હચ બરાબર બરાબર
તો કેવું અમણા વેકેશનતો પૂરુ હશે ને
હા મિત્ર વેકેશન તો પુરુ છે, પરત મિત્ર હવે કોલેજ ને એવુ બધુ ચાલુ થઈ ગયુ છે, તો હોસ્ટેલમાં જવું પડશે કારણ કે કોલેજમા જે સિલેબસ ને એવુ, બો કયાારથી ચાલુ થઇ ગયેલુ છે, એટલે જવું જ પડશે
હા હા બરાબર તો તમે કઈ કામમાં છો કે પછી એમાં જ નવરા બેઠેલા છો, તો થોડી તમારા જોડે મારે ચર્ચા કરવી હતી.
હા મિત્રો હુ ફ્રીમાં જ છુ, કારણ કે હવે તો થોડું હમણાં તો કોઈ કામ નથી પરતુ કોલેજ ચાલુ બરાબર થાય પછી રીડિંગ ને એવુ કરવાનું છે, પરતુ હમણા ફ્રી છે મિત્ર
હા હા ચોક્કસ તો તમે શું માના થોડા તમે રો સમય પાંચ દસ મિનિટ આપી શકો
હા મિત્ર ચોક્કસ હુ તમને ચોક્કસ મારો સમય આપી શકુ છુ, તમને
હા તો મિત્રો હુ, જે લોકલ માર્કેટ ને ખરીદીવી છે. તમારા જોડે થોડી ચર્ચા કરવા માંગુ છુ, હતો તમે થોડી માહિતી મને આપ સું ને હું પણ તમે એમાં થોડો સાહસ સહકાર આપીશ
હા મિત્ર હું તમને ચોક્કસ માહિતી આપીશ
હા તે થોડી ઘણી મને માહિતી આપો ને થોડી ઘણી તમે પછી હું આપું
હા મિત્ર તમારે તમે જે પણ
કહ્યું એ મને ખુબ જ ગમ્યું પરંતુ મિત્રો તમારો ટોપિક એક એક વાર મને જણાવજો જેથી કરીને હું
હા તે આપડે ખબર લોકલ માર્કેટ ર તો એની અંદર આપડે ખરીદી કરીએ જેમ કે કોઈ દુકાન ર કોની નાની મોની એ દુકાન ર જે ખુબ જ ફેમસ રહે ત ખુબ ઘણા લોકો આવતા રઈું તમે એના વિશે થોડી ઘણી માહિતી આપશો
હા મિત્રો હું તમારા ટોપિક વિશે હું સમજી ગયો છે કારણ કે મિત્ર જે લોકલ દુકાન હોય છે ત્યાં એવું છે કે મિત્ર જે જે પણ વસ્તુઓ હોય છે મિત્ર એની પ્રાઇસ ખુબ જ ઓછી હોય છે અને ત્યાં એટલા બધા લોકો હોય છે કે ખુબ જ ઘણા લોકો જતા હોય છે એટલે એનાથી આપણને જે પણ વસ્તુ ખરીદવાની હોય એ આપણને સસ્તા ભાવે મળતી હોય છે જેથી કરીને મિત્રો આપણે આપણે જે પૈસા ન બચત એટલે ઓછા પૈસામાં આપણે વધુ સારી એવી તો ખરીદી કરી શકીએ અને અમારા વિસ્તારમાં પણ મિત્રો ઘણી બધી જગ્યાએ હ ઘણી બધી એવી લ દુકકાાન હોય છે જ્યાં ઘણા બધા એવા લોકો આવતા હોય છે અને ત્યાં મિત્રો એટલે બધા સેલ પણ લાગતા હોય છે કે ખુબ જ ઘણા લાગતા હોય છે તો તમે એના વિશે થોડું
હા હા તમને કીધી ત સેલ વાળી વાત જયારે ખબર તમે આપડે કોઈ સિઝન હોય દિવાળી નો તહેવાર હોય હોળી નો તહેવાર હોય ત્યારે અમુક એવી દુકાન હોય ત્યાં સેલ લાગેલ જ હોય ખરીદી કરવાનું કોઈ કપડાં હોય ખાસ કરીને કપડા મોબાઈલ ને એવી બધી જે દુકાનો રે તો તેના માટે તો સેલ તો લાગુ પાડેલા જ હોય તો એ લોકો સેમ કેમ બહાર પાડે કે ત્યારના સમયમાં જે એવો રે છે ખરીદી ના સમ તો ત્યારે જે તહેવાર રહે ત્યારે ના ના કપડા લે ઘરના ફેમિલી જે મેમ્બર રહી બધા લોકો જોડે તો ત્યારે એ લોકો. અ જયારે શેર પાડતા ર તો અમુક જગ્યાએ અલગ અલગ. પ્રકાર નો શેરડી ગયો તેમાં એું થાય કે. કોઈ જગ્યાએ ઓછો સેલરી કોઈ જગ્યાએ વધારે સેલરી. તો એમાં શું થાય કે અ. એના અલગ અલગ અલગ અલગ ભાવ. જેથી કરીને સારી રીતે એ લોકો ખરીદી શકે. પછી એ લોકો જે રે તે. જે કસ્ટમર. પરવળ. ી એ લોકો એમ આમ બહ ભારે દુકાન ચાલતી રહી. ને પછી તહેવાર પર જો તા વધુ લોકો જતા હોય તો. તહેવાર પછી પણ ત્યા પછી લોકો ભેગા થયા જ કરે. જેથી કરીને એ લોકોની જે રોકડ કઈ દુકાન રહી. એ સારી રીતે પછી આગળ હોવા દે ને મિત્રો તમને ખબર જ છે કે. હાલના સમયમાં તો એવું છે કે આપણે જોવા જઈએ તો ધીરે ધીરે. આખી દુકાને લોકલ દુકાનો ખુબ જ વધતી જાય ને પછી. પછી એ લોકો ધીરે ધીરે એમ જોવા જાય. હ. તો પછી એ મોટી પછી બનતી જાય ત્યાં પછી લોકોનું. આવા જવાનું હું વધી જ થતું જાય ને પછી ત્યાં આપડે ખરીદી કરવા જાય. તો પછી તા લોકો ના ફીડબેક. પર ને પછી ત લોકો ના કેટલા આવતા છે એ લોકો પ્રમાણે એ લોકો ભાવ આપે. કારણ કે જો બહુ વધુ પ્રમાણમાં ત્યાં લોકો આવતા હોય એવું કરવા માટે લો કો જે પ્રસ હોય એ ખુબ જ કરી દેતા હોય જેથી કરીને તા વધુ લોકો આવે છે તો તમારે મતે તમે શું કહો મિત્ર આના વિશે. કે એ લોકો ભાવ કેમ ઘટાડી દે ને એમ. શાના માટે જેવું એવું કરે એ લોકો.
હા મિત્ર તમારી વાત ખુબ જ સાચી છે કારણ કે મિત્ર એ લોકો ભાવ એટલા મા તે ઓછો કરતા હોય છે જેથી કરીને જે પણ વસ્તુ હોય છે એ યો ગ્ય રીતે વેચી શકે કારણ કે મિત્ર. આપડે જોવા જઈએ તો કેટલુંક બધું એ સ્ટોક હોય જે યોગ્ય રી કે હ વેચી ના શકીએ તો મિત્રો એ લોકો એવું વિચારતા હોય છે કે આપડે આજ સ્ટોકને ઓછા ભાવે વેચીયે જેથી કરીને આપડો આપણો જે સ્ટોક હોય. આપણે યોગ્ય રીતે પૂરો કરી શકીએ અને. થોડું ઘણું એમાંથી આપણને પેસા પણ મેળવી શ કિયે એટલા માટે લોકો જે પણ સ્ટોક હોય મિત્ર એનો જે ભાવ હોય એ. ઓછ કરતા હોય છે જેથી વધારે લોકો ખરીદે. અને એ લોકો એવું છે કે. ત્યાં ઘણી બધી એવી અલગ અલગ પ્રકારની વસ્તુઓ હોય છે એટલે લોકો. આકર્ષતા જાય છે અને વધારે લોકો ત્યાં ખરીદી કરવા આવતા હોય છે. તો મિત્ર એ લોકલ દુકાન નું એક જ છે કે. ઓછા ભાવે વેચવાથી એ લોકોને ફાયદો તો થાય છે કારણ કે. આટલા બધા કસ્ટમરો આવતા હોય છે તો એ લોકોને ફાયદો. ચોક્કસ થવાનું એટલા માટે મિત્રતા ઘણા બધા લોકો આવતા હોય છે અને. તા ખરીદી કરતા હોય છે તો.
તમે પણ મિત્ર આવી કોઈ દુકાનો ખોલજો જેથી કરીને ભવિષ્યમાં અમારા વિસ્તારમાં જે પણ લોકો હોય એ લોકો એ લોકો યોગ્ય રીતે અને ઓછી કિંમતે ખરીદી કરી શકે જેથી કરીને તમારું પણ ભલું થશે અને ગામડા વિસ્તારના જે પણ લોકો હોય તે એટલા બધા એ લોકો પૈસા ના હોય એવા લોકોને પણ થોડું ઘણું લોકોને પણ યોગ્ય લાગશે કારણ કે હાલમાં જોવા જઈએ તો બધા બધા લોકો પર પૈસા નથી હોતા કારણ કે જે પણ હજુ પણ આપણે મિત્રો જોવા જઈએ તો ગામડા વિસ્તારમાં કેટલા બધા એવા લોકો ગરીબાઈમા જીવતા હોય છે તો એના વિશે શું કેહવું છે
એ માટે ત, તમને ખબર જ છે. કે ક્યારે કોઈ એમ દુકાન પર સેલ પાડેલો હોય. તો આપડે કોઈ વસ્તુ ખરીદે. એની સાથે આપણે કેટલીક કીઠો આપતા હોય, જેમ કે સારો મોબાઈલ આપડે ખરીદવો હોય, મોઘો. તો એની સાથે ચાર્જર ફ્રી માં આપે, પાવર બેંક આપે. ને હજુ એની સાથે કઈ બીજું આપે, એવી એ લોકો અલગ અલગ હ આપણને આપે, જેથી કરીને આપડે એના માટે કઈ અલગ થી લેવું ન પડે. તો એ ખૂબ જ સારી વાત કેવાય, કારણ કે અ તમને ખબર જ છે, કે હાલના સમયમાં તો હજુ વિદ્યાર્થીઓ જે એન્જિનિયરિંગમાં ભણતા હોય. તો એ લોકો માટે લેપટોપ્સ લેવાના જ હોય. તો એ ળોકો જયારે લેપટોપ લેવા જાય. તો એની હાથે બેગ આપે, ચાર્જર,.... ને અલગ અલગ એને હારું મુક તો એવા કુપન હુ ઉશાળે, કે જેની અંદર અલગ અલગ ટિકિટમાં મોબાઈલ્સ મૂકેલા હોય, તો કોઈ ને એમ મોબાઈલ્સ ને એવ બધું લાગી જાય તો, એ ખુબ જ સારું વાત કેવાય. અને એક તો મારું તો એવું જ છે, એ તો એમ લોકોને આકર્ષવા માટે મૂકેલું હોય, કારણ કે આપડે જોવા જઈએ તો તમે એમ તો સાચી વાત કીધી. હાલના સમયમાં એમ ગામડાઓમાં બાજુ એમ દુકાન ની પણ આપણે શેરમાં એમ જોવા જઈએ તો. ખુબ જ હમના કોમ્પિટિશન વધી ગેલુ છે. કારણ કે તમે જો કોઈ જગ્યા પર એવા એમ વસ્તી વધારે હોય, એ તા તમને ખબર પડી જાય, કે અઈયાં આ વસ્તુઓની માંગ વધારે છે. પન તે વસ્તુ આટલે ઉપલબ્ધ નથી. તો તમે જો તા કોઈ જગ્યા એમ યોગ્ય જગ્યાએ હ દુકાન નાખી દેતા હો, તો તમે જેવી તમારી દુકાન ચાલે, તો ત્યાં બીજા લોકો તરત હજી બે ત્રણ દુકાન લાખી દેશે. તો હાલના સમયમાં એવું થઈ ગયેલું છે ને, તમે જુવો. કોઈ શેહેરની અંદર તો થોડી જ જાઓ તો એમ થો કોઈ જગ્યા પર એ મોબાઈલ ની દુકાન હોય. થોડી જગ્યા, એમ પછી તમે થોડા અંતર પછી જુઓ, તો હજુ ને એક મોબાઈલની દુકાન. એવી જ રીતના કપ કપડાની દુકાન એમ અલગ અલગ એવી આપડે જોવા જઈએ, તો ખુબ જ એવી દુકાન હો વધી ગયલી છે કારણ કે અમના લોકોનું મા માંગ હો વધવાની, લોકોની સંખ્યા હો વધવાની, લોકોની એમ તો આપણને ખબર જ છે કે આપડે જે ભારત દેશ છે, એની આપડે વસ્ તે આબાદી જોવા જાય તો જે છે. એકસો ચલીસ કરોડ ઉપરની છે. તો તમે વિચારી શકો કે એ લોકોની એટલી માંગ હો રેવાણી. તો એના માટે આપણે લોકલ માર્કેટમાં જોઈએ, તો એ ખરીદી કરવા હારું, આ લોકો હો આવતાં જ હોય. તો એમ ચાલ્યા કરતું હોય ને એ સારું જ કહેવાય. તો મિત્ર તમે આટલો તમારો એમ કિંમતી સમય ફાળવ્યો ને મને થોડી ઘણી તમે મદદ કરી માહિતી આપી. એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભારી છું, કારણ કે હાલના સમયમાં એમ આપડે જોવા જઈએ તો કોઈ એટલું બધું માહિતી આપતું નથી ને તમે એ માહિતી આપીએ એ બદલ તમારો હજી અ ખુબ ખુબ આભાર, થેન્કયુ.